કેમ છો?
હ બસ મજામાં છો. તમે કેમ છો?
બસ મજામાં. શું કરો છો તમે?
બસ ફ્રી થયો ને હમણાં સહેજ ફોન જોવા બેઠો હતો. એમ કઉ સેજ ફોન જોઈ ને હા જમી લીધું.
હા
તમે જમી લીધું?
જમી લીધું ને. શું જમ્યા આજે બાર કે ઘરે?
ના ના ઘરે ઘરે.
હા શું કે છે બધું તમારું રૂટીન કેવું જાય છે?
રૂટીન તો બધું ઓકે જાય છે ને સવારે કોલેજ જવાનું ને કામ પતાવીને પછી ઘરે આવીને પાછું ઘરનું કામ હોય એ પતાવીને પછી પાછું આરામ. પાછો રૂટીન પાછો બીજુ દિવસ ચાલુ.
કેવું હમણાં ધુળેરી નો તહેવાર ગયો. કેવી મજા કરી, બહુ મજા કરી?
હા. હોળી ધુળેટી ના તહેવાર માં મજા આવી બઉ જ મજા કરી અમે.
હા.
બહુજ મજા એટલે કેવી રીતે કે હોળી ધુળટી એમાં તો હોળી અને ધુળટી હોળી તો અમે જાતે જ કરીએ છીએ બધી સામાની એટલે કે હોળી ઊભી કરવાની હોઈ રીતે.
હા.
બસ બહુ મજા કરીએ અમે તો હોળીનું તો અહિયાં જોકે આમ કે ને કે ગામમાં જે ભાગોળ કેને આપડ ગુજરાતીમાં કેને ત્યાં આગળ બધા જ ભેગા થઈને એક મોટી હોળી બનાવેને ત્યાં આગળ સળગાવે પછી. માન તો તમને ખબર છે ને કે મારી મમ્મી અહીં ઘરેથી શું કરે ખબર કે ધારો કે મારું કોઈ કપડું છે, જૂનું તો એ કપડું મારા પર સાત વાર વારે અને પછી કોથરીમાં નાખે બધાના ઘરના જે. સભ છે, ને બધા ન એવું કરે અને પછી કોથળી એ ત્યાં નાખી દે કે અમે એવું કેહેવાય એમ કે આપણા પરથી એ સંકટ હરે એ જેમ કેહેવાય ને કે આમાં પ્રહલાદ બેઠા હતા ને એમ એમને એમના પરથી. કેવું ભગવાન એ સંકટ હર્યું એમ કે એમને જરાય પણ બળવા ના થ દીધાય એવી રીતે બધી બહ અહીની પરંપરાઓ તો બધું બહ આમ કે છે ખબર કે છાણા હોય ને છાણા એના નાના નાના પેલા એ બનાવે છેને. નામ નથી યાદ આવતું પણ એ બનાવે છે, ને એ બી નાખે છે, અમુક લોકો તો ઘરે બનાવે છે, જાતે. બધું આમ સરસ સરસ આમ બધું. જોઈને એમ મજા આવે એમ.
હા હા અમારે બી એવું પણ આવે છે, એને ઓરૈયા . બનાવશે. એટલે બના ઘરે જ બનાવશે. ઘરે જ પણ આવે છે હમણાં બી આપણે આવડી ધુલટીએ બી ઘરે હતા બેવ. હાર બનાવ હતા એ હાર બનાવે ને આવડેને હાર કે છે, ના બને આપ જે ઘઉ ગાય કે ભેંસો નેને. છાણ ભેગું કરીને બનાવવા એવી રીતે. તે બનાવવામાં આવેશે.
ઓકે. પછી. અહીં આગળ અમારે તો ધૂળેથીની તો વાત જ અલગ છે, બધા જ એટલા બધા કલરમાં રંગાય બધાના મોઢા આપડે ઓળખવા બહ જ મુશ્કેલ પડી જાય એમ અલગ અલગ બાપરે. એવી રીતે જબરજસ્તી રમે અને સૌથી પહેલામ પેલું સવારે ઉઠી ને પહેલામ પેલું ગુલાલ તો અમે છે, ને લાલજી મહારાજ ને લગાવએ કે આપડ એક પરંપરા છે એમ કે આપણેે ભગવાનને પેલા આપણે પૂજીએ છી તો પેલા અમે લાલજી મહારાજ. ગુલાલ પછી ધૂળેટી આખો દિવસ જે રમવાની ચાલુ થાય જબરજસ્ત બાકી એ અને અમારે તો ઘર ન ચોક્કસ એટલો મોટો છે, ને ત્યાં બધા રંગોથી બી એટલું રમે પાણી થી પણ એટલું બધું રમે એમ બહ મજા આવે.
હા મજા તો આવે ને ધૂળેટીની મજા તો કઈક અલગ છે, એને બધી ભૂલા ને હમણાં તો અ બાજુ તો કેવું કરે છે, કે રમે છે, ધૂળેટી બધા પણ જયારે અ અમાર જેવા સરખા ભેગા થ છે ને અમાર જેવા છોકરાઓ બધા ભેગા થને. એ કંઈક અલગ પ્રકારની ત રમતા હોય છે, ફૂલ એન્જોયમેન્ટ સાથે આમ કંઈક અલગ જ જાણે કલરથી લઈને બધી રીતે.
હા બીજા બધા તહેવારો કેવા જાય છે
હા ઠીક છે, બધા તહેવારો સરસ જ જાય છે, આપણ આ મોંઘવારી નડી જાય છે, .
સાચી વાત છે, મોંઘવારી તો બધાને નડે છે એમ કે અ આમ મિડલ ક્લાસ છે, કે પછી હાઈ ક્લાસ છે, એ લોકો તો બધા તહેવાર મનાય લે છે, પણ જે ગરીબ વર્ગ છે, એ લોકોનું એ લોકો કેવી રીતે એમનું બધું જરૂરિયાતો પૂરી કરે. કે તહેવાર માં એમના છોકરાઓને કેવી રીતે બધું નવું નવું વસ્તુઓ નવા કપડાઓ બધું તહેવાર ની વસ્તુઓ બધું લઈ આપડે કેવી રીતે કર દ.
હા તો આમાં અત્યારે કેું થશે કે ગરીબ એ વધારે ગરીબ થતો. તો જાય છે એવું થાય છે, એ બધું એના પૂરું તો. કરી શકે છે, જેટલું થાય એટલું પણ જે વધારે પૈસાવાળા લોકો છે, ને એ વધારે રીતે સારી બનાવે છે, એવી રીતે એમને નથી. કોઈ ભી તહેવાર મનાવી ન શકજઈ નહી.
આપડે અહિયાં તમને યાદ છે, આપડે દિવાળી પર અહિયાયા પેલું રાવણું કરે છે, આપડે ભાતીજી મંદિરે તમને યાદ છે.
હા યાદ છે ને મને, ભથીજી બેસતા વર્ષે કરે છે દિવાળી ના ટાઈમે બેસતા વર્ષે કરે છે એ ને.
હા એજ એજ. બહુ જ સરસ બધું જ ભગવાન ની આસ્થાથીઈને બધું જે, એ લોકો બધું કરતા હોય છે, આખો દિવસ જોકે આપણા હિન્દુ તહેવારોમાં તો બધા કોઈ બી તહેવાર હોય કોઈ બી નવું કામ કરતા હોય તો પહેલા ભગવાનને પૂજે. પલાજ.
છે જ આપણેે શ કોઈ બી શુ કાર્ય કરતા પેલા આપણે લોકોને તો આગળ રાખીએ છીએ, તો આપ સ્થાનિક પરંપરા એટલે પહેલે થી ચાલ પહેલેથી ચાલુ આવે છે.
મારી મમ્મી તો એ રાવણું હોય ને ત્યારે શું કરે, કે આમ ઘઉં હોય ને ઘઉં એને બાફી દે કુકરમાં અને ગોળ નાખી દે એમ, એટલે એને ઠોઠા બનાવે એમ એને એનો એક પ્રસાદ હોયમ, અને બનાવે પછી મંદિરે જાય ત્યાં આગળ ધરાવે, પછી જેટલા પણ લોકો હોય ને બધામાં પ્રસાદ આપે, બધાને.
પ્રસાદી બનાવે ને પ્રસાદી કરે એ.
હા.
અવાર અમારે તો આવણું કરે છે ખારી બાજુ છે પણ પ્રસાદી અલગ બધાને અલગ અલગ જે રીતે લાવતા હોય ને એ રીતે લાવે પેલા જૂની અમુક અમુક જ જણ એવું છે કે જેને જૂની પરંપરા રીતે, આ પ્રસાદી એવું કરતા હોય છે બાકી અત્યારે તો તને ખબર છે ઘણી બધી મીઠાવઓ બહાર આવી ગ છે, તો મીઠાવી પડ સાનો મિઠાઈઓ ઉપયોગ કરે.
અમારે અહં તો ફળિયામાં છે ને, આવી જ રીતે જન્માષ્ટમી પણ બહુ સરસ રીતે ઉજવે અહં, બધા જ ફળિયા ના બધા છોકરાઓ ભેગા થઈ ને, અ કૃષ્ણ ભગવાન નું બધું આમ અલગ અલગ બધી થીમ ઉભી કરે,, મતલબ બધું જ બનાવેલું ખાસ ટાઈમથી, એ થીમ પાછળ બધું મહેનત કરતા હોય છે, અને પછી અ બધું થીમ રેડી કરે જન્માષ્ટમી ના દિવસે, અને પછી સાંજે બાર વાગે આરતી કરે, માટલી ફોડે, અને મસ્ત બધા આમ હર્ષો ઉલ્લાસ થી બધા આમ મનાવે એમ જન્માષ્ટમી નો ભગવાન નો તહેવાર એમ, બીજે દિવસ પણ આવી રીતે આરતી કરે બપોરે બાર વાગે, અને પછી ત્યાં બપોરે પણ માટલી ફોડે, બધા ગરબા રમે. મજા આવે એમ તહેવાર કંઈક અલગ જ મનાવે એમ.
બહુ જ સરસ સારું કહેવાય આવી રીતે તમારી ફરિયામાં હળી મળીને બધું તસ થાય છે, અમારે તો જોકે આવું જન્માષ્ટમી એવું કવું હોય તો તમારે બીજા જોવા જવું પડે કારણ કે અમારે આવી રીતે સોસાયટી છે ફરિયાદ સોસાયટી પણ નથી. ચલી શકતા આવી રીતે.
પણ તમારે ત્યા અમે ગણપતિ નું સારું જોયું છે બધું. સારું તમે બનાવતા હોય છો સારું કરતા હોવ છો તમે બધું.
જે ગણેશ ઉત્સવ છે ને, એ ગણેશ ચતુર્થી અમે સારી રીતે કરીએ છીએ, એ ગણેશ ઉત્સવ જ અમે સારી રીતે કરીએ છીએ. એ કેવું છે કે અમે ગણપતિ બેસાડીએ ને દસ દિવસ સાથે દસ દિવસ હોય ગણપતિમાં એલે દસ દિવસ એનું પ્લાનિંગ અમારે આગળના ત્રણ ચાર મહિના પહેલાથી સ્ટાર્ટ કરી દએ કે ગણપતિ તેની મૂર્તિ છે, કેવી છે કેવી લાવવાની છે કઈથી લાવવાની છે, એ રીતે બધું નક્કી કરતા હોય છે આખ ફૂલ ફૂલ્લી પ્લાન રેડી કરીએ છીએ અમે એના માટે.
કે ના મેં જોયું છે બહુ સરસ રીતે તમે લોકો અ ગણેશ ભગવાન નું આગમન કરો છો તેમને વિદાય પણ બહુ સરસ રીતે આપો છો, ખાસું બધું તમે લોકો એમના માટે બધું ઉજવણીઓ કરતા હોય છો, અને ખાસ તો મેન આપડા ગણેશ ઉત્સવમાં તમને ખબર છે આપડણે ચોકડી પર મેળો ભરાય છે, કેટલો બધો બે દિવસ નો મેળો બહુ મજા આવે.
દસમ અગિયારસ નો મેરો ભળ છે આ રામદેપીર, રામદેપીર નો જે કેવાય ને દસમ અગયારસ
હા.
એ પ્રમાણે ત્યાં ચોકડી એ મેળવ પડાય છે. મેળો ભરાય છે જેમાં દૂર દૂર થી બધા આવતા હોય છે, કે જે દૂર થી એટલે કેું જે વેપાર કરવા આવતા હોય ને એ તો દુરથી બધા અલગ અલગ બધી જ વસ્તુ મેળામાં કેવું હોય એવી રીતે બધીસ્ત અહીયા કોઈ પર્સનલી પ્રાઇવેટ મેળો ને આ જાહેર કેહેવાય જાહેર મેળો હોય ને એવી રીતે જાર જાહેર મેળો છે.
હ હા, સારું બીજું બોલો તમાર બધું બધું બરાબર ચાલે છે ને.
હા બીજો બધ ઓકે જ છે બરાબર ચાલે છે હવે, ભણવાની સાથે સાથે થોડીક જોબની સ્ટાર્ટ કરીએ છે બધું.
હમ અને ચોક્કસ તમે જન્માષ્ટમી ના તહેવાર અહીં આવજો, અને અ ગણેશ ઉત્સવમાં ત્યાં આવીશું બહુ મજા કરીશું.
એકદમ પાક્કું આવજો.
ચોક્કસ આવજો હા ને, હા ચલો જય શ્રી કૃષ્ણ હા બાય.